જામ
હા હા હવે તો શું આવે આપણેે આપ આપણેે જ આપણે હવે તો ડિજિટલ પેમેન્ટનું ઘણું થઈ ગયું છે જ્યાં જોઈએ ત્યાં અ પેલું અ ઓનલાઈન પેમેન્ટ જ બધા અ વિચારે છે પણ ઘણી વાર આપણને એમ થાય છે કે અ આપણા પૈસા થોડા વધારે જતા રે કે ફસાઈ ગયા પૈસાની દ્રષ્ટિએ તો નુકસાન બી ઘણું થઈ શકે છે એટલે તમારું શું વિચારું છે એ બાબતમાં
હા એ સાચી વાત છે એમાં નુકસાન તો કેવું એ તો અવે લોકો પર જ ડિપેન્ડ કરે છે કે એ લોકો કેટલા ચેતવેલા રહે છે ને ધ્યાન રાખે છે શિક . સિક્યોરિટીનું ગવર્મેન્ટ તો ઘણું ચ ચર્ચાને મેસેજમાં કે કોલ તમે કરો ત્યારે બોલે છે પછી ટીવી પર પણ આવ્યા કરે કે ગમે તેમ કોઈને પેમેન્ટ નહીં કરી દેવાનું તો એ તો લોકો પર જ છે એના લીધે ડિજિટલ પેમેન્ટ ખોટું છે એવું ના કહેવાય પછી તમે વાત કરો છો કે બધે સુવિધા છે તો એ આપણા ફાયદામાંથી જ એ લોકો એ લાવ્યા છે કેમ કે કેવું ઘણી વાર કેવું તમે ચાલવા નની લા હોય કે કઈ બી હોય અચાનક ચાલો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ કે ફાલુદો કે કંઈ ભૂલી ગયા ચાલો આ ભૂલી ગયા છે ઘરેથી ફોન આવ્યો તો લેવાનો છે તો એ તમે પૈસા ના હોય તો બી તમે મોબાઈલથી ફટાફટ પેમેન્ટ કરીને લઈ શકો છો તો એનાથી ઘરા ફાયદા છે ભાઈ કોઈને પૈસા પાછા મોકલવા હોય તો પહેલાં કેવું બેંકમાં જવું પડતું ચેક લખવો પડતો કે તમારે કંઈ સ્લીપ ભરીને ટ્રાન્સફર કરવા પડતા એના એકાઉન્ટમાં તેના બદલે આનાથી કેવું થઈ ગયું છે કે એક સ્કેન એક એના નંબર હાથે લિંક હોય મોબાઈલ નંબર સાથે એટલે તમે મેસેજ કર એને પૈસા મકલો એટલે ડાયરેક પૈસા એના એકઉન્ટમાંને એ વાપરી શકે. ને એ પણ ડિજિટલી બધે યુઝ કરી શકે.
હા અને હવે તો પેલું ગૂગલ પે જીપી બી થઈ ગયું છે એટલે પેલું હવે તો ફોન હાથમાં હોયને પૈસા ભૂલી ગયા તો એ જીપી કરી દે એટલે સમય વાળાને પૈસા મળી જાય.
હા સાચી વાત છે એ રીતે ઘણા ફાયદા છે હવે ઘણી વાર કેવું થાય કે કોઈ પાસે છૂટા ના હોય તો એ કેસમાં બી આ ઘણું કામ લાગે છે શહેરમાં મોકલ હોય પૈસા તો બી ઘણું કામ લાગે છે. પછી તમારે બધા બિલ ભર હોય તો પહેલા કેવ લોકો લાાઈનમાં ઊભી રહેતા ગેસનું બિલ છે કે લાાઈટનું બિલ છે પણ હવે કેવું બધા પેમે એમાંથી જ આવી જાય છે ડાયરેક્ટ સુવિધા પછ આ લોકો કેશબેક પણ આપે છે એટલે લોકો ડિજિટલ પેમેન્ટ વધારે યુઝ કરે કે ચાલો દસ રૂપિયા પાછા મેળાકે બે રૂપિયા પાછા મયલા એ રીતે પછી ઘણું હું પોતે કહું તો હું ક્રેડિટ કાર્ડનાં બિલ પણ એ નથી જ ભરો છું તો કેવું એ કોઈ વાર કંઈ ફાયદો હોય તો આપણને મળી જાય.
હા તો એમાં શું છે ઘણી વાર નુકસાન બી થાય છે એમાં મારી એક ફ્રેન્ડને હા એવું જ થયું અચાનક કોઈ એના ફ્રેન્ડ નો ફોન આવ્યો ને એને વિચાર કર્યા વગર એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા પૈસા પછી એ ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું તો કેય કે મેં તો કર્યો જ નથી. કોન એટલે તે પૈસાનું પાછ તે નુકસાન થઈ ગયું એટલે તેબી થોડું ચેતેલા રહેેવું પડે ને એ બી ધ્યાન રાખવું પડે બરાબર ને.
રહ્યા છે. એમાં કેવું એ લોકો સરકારે ને યુ પી આઈ વાળા જે જેણે બનાવલ છે એન એન એચ પીસી વાળાએ તે લોકોએ બી ઘણું કાઢ્યું છે કે તમને આવું કોઈ ફ્રોડ ટ્રાન્ઝેક્શન લાગે તો સ તરત તમારે એમાં કમ્પ્લેન રજીસ્ટર કરી દેવાની તો એ અટકાવી દે એ લોકો પછી પછી એવી રીતે સાયબર ક્રાાઈમવાળાનું બી સુવિધા છે કે એમાં એ લોકો વન નાઇન એટ ઝીરો પર તમે કોલ કરીને તરત જણાવો તો એ લોકો ટ્રાન્ઝેક્શન સ્ટોપ કરી શકે પછી ઘણા કેવું છે કે ખોટી રીતે પેલુ પણ થાય છે કંઈ વેચવા મૂકે હવે મારો જ જ ફ્રેન્ડનું કહું તો એને વેચવા મૂકેલું કંઈ ને એના સાથે થયેલું એવું કે એ લોકો એવો ક્યુઆર મુકલ્યો કે પૈસા પાછા જઈને પાછા આવ્યા તો એ ગૂચવાઈ ગયો અને એમાં એના જ પૈસા જતા ર બીજી વાર.
હા અને હવે તો શું પેલું ખાવાનું પીવાનું બી મગાવવું હોય તો અ આપડે પેલું ઝપાટા કે હોય એનાથી ઘરે જ બેઠા જમવાનું પણ આવી જાય પછી શોપિંગ કરવો હોય તો આ આપણને અ બ દુકાનના એડ્રેસથી માનીને બધી જ વસ્તુ આપણને મળી જાય તો ત્યાંથી આપણે આપણું શોપિંગ કરી શકીએ અ એમેઝોન પરથી કે મેશો પરથી કે ગમે ત્યાંથી બી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકે એ રીતે બી થોડુંક સારું કેહેવાય કે આપણે દુકાન સુધી જવું ના પડે એમ હવે એમાં મોટી-મોટી સિટીમાંથી જો મંગાવવું હોય તો આપડે એ આપણી પાસે વોટસએપ નંબર હોય તો આપડે એ રીતે બી અ સામાન મંગાવીને આપડુ પેમેન્ટ કરી શકીએ.
હા એ જ એટલે તમે જે વાત કરો છો ખાવાની તે એમાં બી એવું જ છે કે ઓનલાઈન તમે પેમેન્ટ કરી દો તો પેલો ભાઈ જે આપાવે એને કેશનું રાખવું ના પડે કંઈ કેશનું વ્યવહાર નહીં એને બી ટેન્શન નહીં ડાયરેક્ટ સાચવવા બી ના પડે. તો આમાં કેવું કે ફાયદા ફાયદો ઘણો છે જેમ કે બધું પેમેન્ટ ડાયરેક્ટ થઈ જાય મોબાઈલથી ને એ રીતે પણ ઘણીવાર કેવું હવે ડિજિટલ પેમેન્ટ સાથે ડિજિટલ બેંક બીજી વાત કરું તો ઘણીવાર લોકો ગૂંચવાઈ પણ જાય છે કે એમાં જો કદા ખોટો નંબર નાખાઈ જાય તો પ્રોબ્લેમ પણ થઈ જાય બીજાને પણ પૈસા જતા રે તો એવી રીતે બધું થોડું ધ્યાન રાખવું પડે આપડે.
હા. એટલે જ નહી એ બધું અ જરા ચેતેલા રહેેવું સારું આમ તો સુવિધાઓઆ અ ડિજિટલ પેમેન્ટની સુવિધા આમ તો સારી જ કેહેવાય પણ ચેતીને બી રેવું પડે આપડે.
હા એ છે પછી તમારે કશે કેવું કોઈને હવે કોઈ વાર કેવું થાય છે કે હવે કોઈ મંદિરમાં લોકો આપણા દોસ્તદાર યાત્રા કરવા ગયા હોય બરાબર તો આપણને ઘણા ટાઈમથી ઈચ્છા છે કે ડોનેશ આપવું છે ડોનેશન આપવું છે પણ આપણાથી જવાથી તધ નાવય. તો એ કેસમાં બી ડિજિટલ આ ક્યુઆર કોડ કોડ કામ લાગે છે તો એ લોકો બધા મંદિરવાળા બી હવે એવું કરી દીધું છે કે બધી સંસ્થાઓએ કે એ લોકો ક્યુઆર જ બનાવી દીધેલા એ લોકોના એકાઉન્ટના તો એનાથી કેવું કે તમને તમારા ફ્રેન્ડ કે કોઈ રિલેટિવ ગયેલું હોય તે ક્યુ આર આપી દે તો તમે સ્કેન કરીને ડાયરેક ટ્રાન્સફર કરી શકો તો એ રીતે ડોનેશન પણ તમે કરી શકો છો.
હા એક વાર તો અ શોપિંગ કરવા ગઈને મારી પાસે પૈસા પણ ખૂટી પડ્યા તો પેલું પી પેમેન્ટ કરવાનું હતું તો લોકો. કોડ મે મારા છોકરાને કરી દીધો વોટ્સએપ. એટલે એને તરત જ પૈસા ટ્રાન્સફર કરી દીધા એટલે એ રીતે ડિજિટલ પેમેન્ટ સારું કેવાય એમ પણ ઘણી વાર તો ડ ખરો. મારી પાસે છે પણ હું પોતે જીપી નથી કરતી કે મને પોતાને ડર લાગે કે મારાથી ભૂલતી અ જો ખોટું અમાઉન્ટ લખાઈ ગયું તો. એ સમયવાડા ના ગ એકાઉન્ટમાં પૈસા વધારે જ એટલે હું છે છતાં પણ હું નથી વાગતો. હું કેશ પેમેન્ટ ને ચેકથી માર પેમેન્ટ કરું છું. એટલે જેને બરાબર ફાવતું હોય ને એ બરાબર કરી શકે જય્યારે અમારે અમુક અમુક ઉંમર વાળાને થોડી તકલીફ પાડે ખરી.
હા એ સાચી વાત છે એ થોડું ધ્યાન રાખવું પડે પણ એમાં કેવું તમને આવડી જાય પછી વાંધો ના આવે.
હા.
હમ. એમાં કેવું ઘણું ઘણી વસ્તુ બીજે પણ યુઝ કરી શકો કે કોઈને કંઈ લેવું હોય તમારે કોઈ વાર કેવું કે બર્થ ડેમાં કોઈને આપવા હોય પૈસા તો એ રીતે બી તમે આપી શકો ઘણું તો કેવું ગુવા બીથી આપ એપ્લિકેશનમાં ગોલ્ડનું પણ આવે છે કે ગોલ્ડ થોડા થોડા ગ્રામ લેવો હોય તો એ પણ લેવાય ડિજિટલ પેમેન્ટ કરીને એ રીતે ઘણું આવે છે. ભછ સોશિયલ મીડિયા પર કોઈને પેમેન્ટ કરવું હોય જેમ તમે કીધા વોટ્સએપથી પેમેન્ટ કરવું હોય તો એ પણ તમે ક્યુ આર મંગાવીને કરી શકો.
હા એ રીતે હવે અમે ગણી ગણી મારી ફ્રેન્ડો એવું જ કરે છે કે ગોલ્ડ ગોલ્ડને માટે અ સ્કીમમાં નામ લખી દે અને પછી ઘરે બેઠા બેઠા જ ડિજિટલ પેમેન્ટ કરી નાખે. એટલે ત્યાં ગોલ્ડની દુકાન સુધી જવું ના પડે.
હા એ સાચી વાત છે પછી બીજું તમારે કંઈ જાણવું હતું એમાં ડિજિટલ પેમેન્ટમાં
હા થોડું જાણવું હોય તોમને ખબર હોય તો થોડું બતાવજો ને
હા એટલે એમાં છે ને એપ્લિકેશન બધી ઘણી આવે છે પણ સૌથી વધારે કવો ગૂગલ પે ને આપણે ભીમે એપ ગવર્મેન્ટની છે તે યુઝ થાય ભીમે એપ તમે નાખો તો તમારે બધું બીજું કંઈ ટેન્શન જ ના રહે હવે ગૂગલ પેમાં તો કેવું છે બધી એડ બહુ આવ્યા ખરે તમે આ કાર્ડ લઈ લો ને આ ઓફર છે ને આમ નથી એટલે થોડું એ વધી ગયું છે એ લોકોનું યુસેજ વધારવા પણ બીમેપમાં એવું નથી બીમેપમાં સારું છે કે ગવર્મેન્ટની છે ને વધારે કંઈ મગજ મારી નથી ને તમે એમાં કેહું તમારું સર્કલ પણ એડ કર કરી શું કે આટલા લોકો મારું સર્કલમાં છે પછી અત્યાર તો એ લોકો એવું પણ ટ લ આવ્યા છે કે તમારા ઘરે જો કોઈને આવડતું ના હોય તો એમાં કહું કે તમે એ લોકોને સર્કલમાં એડ કરી દવં તો એ લોકો પેમેન્ટ કરે તો તમારા એકાઉન્ટમાંથી જ કપાઈ જાય એટલે એ લોકોને કંઈ ટેન્શન પણ ના રહે ઓટોમેટિક તમારા એકાઉન્ટમાંથી કપાઈ જાય
હા હા હવે છોકરાઓની ફીડ ને એવું બી ભરવું હોય તો આ આપડે તો કેશને એવું લઈ ના ગયા હોય તો આ રીતે ડિજિટલ પેમેન્ટ કરીને આપડે છોકરાઓની ફીસને બી ભરી શકીએ એ રીતે સેફ એ રીતે ઘણો ફાયદો કરે ખરું ડિજિટલ પેમેન્ટ
હા એજ કેમકે તમે મોટી રકમ હવે બે છો છોકરા હોય એ તો તમે કેટલી મોટી રકમ લઈ જવાના કેશમાં કે ચેકમાં હવે કેશ લઈ જઓ તો સાચવવાનો ડર ને એ લોકોએ પણ ભેગા રાખીને સાચવવાનો ડર નોટ કરવાનો બરા ગણવાના અને બધું જ વધી જાય પછી ચેક લઈ જઓ તો એ લોકોના માણસે જમા કરવાનો બેંકમાં અને એ ક્યારે જમા થાય તે એના બદલે હવે સ્કૂલવાળાએ નિયમ જ કરી દીધ કે ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું ને સ્કૂલવાળા તો એવું કરી દીધ છે કે બધું એપ્લિકેશનને એવું જ બનાવી ટ લોકો ઘરેથી બધા પેરેન્ટસે આવવું જ ના પડે સ્કૂલમાં ને ઘરેથી જ ફીસ ભરી શકે
હા પછી આપડે પછી ફરવા ગયા હોય તો બી આપણને મ કાર્ડ ને બ સુવિધા અ કરી આપી છે સરકારે એટલે આપડે કેશને એવું લઈ જવું ના પડે કે પૈસા ખૂટે તો ડિજિટલ પેમેન્ટ કરી શકીએ કે તો એટીએમ કાર્ડ આપણે આપણે કેશ ઉપાડી શકીએ જે આપણને ત્યાં કામ આવે અને આપણું કામ અટકે નહી
હા સાચી વાત છે વાંધો નહીં ચાલો આપણે મળીશું ત્યારે તમને મેં મો મોબાઈલ એપ્લિકેશનમાં પણ સમજાવીશ કઈ રીતે પેમેન્ટ કરવાનું ચાલો
હા ચાલો આવજો